હલો અવાજ આવે છે ને
હા આવે આવે
તો આપડેને આજે આપડ હા થોડી કે પછી ઘરનું ભોજન એમાંથી આપડે શું વધારે સારું એના વિશે વાત કરીએ તો તમાર શું કેવું શું ખાવું જોઈએ એ વધારે
ઘરનું બનાવેલું ભોજન સારુંમે બહાર ન વાતાવરણ કેવું હોય
હા બોલો
બારનું વાતાવરણ ચોમાસાનું તો બિલકુલ ના ખાવું જોઈએ ઘરની જ વસ્તુ બનાવેલી ખાવી જોઈએ એમાં છોકરાઓને તો ખાસ કરીને ઘરનું જ હોવું જોઈએ
અ તારે શું બધાને બાર ન ભોજન વધારે ગમતું હોય તો એના વિશે શું કેવ
હા ચટપટું થઈ ગયું ને બહારનું ઘરનું એટલું સ્વાદિષ્ટ ના હોય બનાવીએ તો એમ થાય કે ના બારનું સારું છે તો છોકરાઓને બ છે કે ના ચાલો બહારનું જ ખાઈે રોજ ના ખવાય તો કોક વખત ખવાય મહિને એકાધ વખતે.
અને પાછું એવું પણ થતું હોય ને કે, શું આપે બ બહાર ગયા હોય તો લોકો એમ કેતા હોય જેમ ઘરે થી જ બનાવીન, જવું જોઈએ એના વિશેે,
હા એ બરોબર હ આમ તો સારું રે બાર, બારના કરતા ઘરનું લઈ જાય એ મજા આવે, ને કઈ જગ્યા પર,
અમે એકય વાર એવું કર્યું છે. કે બારેક જગ્યા હોય ફરવાને એવી રી ગર હોય એનું કોઈ. બાદ દોડ,
હા એક ટાઈમ નું આપણેે લઈ જઈ શકીએ.
ઘરે થી થેપલા કે એવું બનાવીને ખાઈ લેવાય પણ બે ચાર ટાઈમ નું હોય તો ના થાય. તો સુૂકો નાસ્તો લઈ જવો પડે ભેગો પછી નાસ્તો એ પણ અપાય. છોકરાઓને ના આપણેે પણ લઈ શકીએ.
બાર ગયા ત તો અમે એવું કર્યું હતું કે બધું. થેપલા ન એ બધું બનાવીને લઇ ગયા હતા પછી પર્કે ટ નાસ્ ઉત્તમ મંદિર એવું કાક આવતું હોય એ જ જે બધા સાથે બેસીને જમી શકે તો ત્યાં આપડે જમીને એટલે બધું જમવાનું થઈ જાય સાથે બેસીને જમી પણ શકીએ એવું બધું પણ આપડે કરી શકીએ.
એને વન ભોજન કેવાય શ મજા આવે એમ કે બધા ભેગા બેસીને ઘરનું લઈ જઈએ ને મજા આવે.
એ પાછું એવું પણ હોય કે. બધા એવું પણ વિચારતા હોય કે પછી. બાર ગયા હોય બાર નનું કાક ખાઈ ત્યાંનું એટલે ત્યાં લોકેશન નુ ફેમસ વસ્તુ હોય. તો સારું મળતું હોય તો એ ખાઈ લે, તો એના વિશે શું કેવું હોય.
હા તો ખવાય વાંધો નથી એમ કે એ કઈક નવું જૂનું થઈ જાય મજા આવે પણ ચોમાસામાં ખાસ કરીને ઓછું જમું શિયાળમાં ચાલે હજી બારનું જમતા હોઈયએ ને તો વાંધો નથી આવતો ઠંડુ વાતાવરણ હોય ને ને ચોમાસામાં તો બિલકુલ પણ ના ખાવાય.
અત્યારે હ બરાબર‌. અને તમારે એરિયામાં શું એવી કે સારી વસ્તુ મળતી હોય તો ઓમ. બધાથી અલગ હોય ને સારું એનું ટેસ્ટ એવું તમે સાંભળ્યું હોય કે તમે બનાવતા હોય કે
જો અમાર બાજુ તો દાબેલી ને બધું સારું મળે. પણ ઘરે પણ અમે બનાવીએ એવું. એટલે પછી બારની ઓછી લઈએ ઘરે આવડે એટલે પછી વાંધો નથી આવતો બધાને ભાવે ઘરની તો બારનું ઓછું લાઇએ અમે પછી. સમોસા અને દાબેલી નો હોય ને
અને ફાસ્ટ ફૂડ ને બધું વધારે ખાતા હોય તો એનાથી કાક ને કાક નુકસાન થતા હોય. અમુક નુ ડાયાબિટીસ કે હૃદયજેવા રોગો નું એ બધું પ્રમાણ વ વધી જતુ હો એના વિશેે શું કેવુંહે
હા એ તો છે જ ને. હા અતાર સુ મોટાઓ હોય મોટાઓને પણ બારનું વધારે પસંદ પડતું હોય. દુખાવા માટે પછી એ તકલીફ પડેને હૃદય રોગ જેવું થાય એમ કે તેલ વાળું હોય ને વધારે ધી તેલ વાળું બધું હોય એવું તેલ વપરાતુ તું હોય આપને ખબર ના હોય એટલે એટલે ના ખાવું
હા ઈ અને વિધાર્થી ઓ પણ અત્યારે હેને હ ફાસ્ટ ફૂડ ને બધું ખાવાનું વધી ગયું તો એના વિશે શું કેવું
હ ના ખાવું જોઈએ એ લોકો મા બાપ ને કેવું પડે કે છોકરાઓને કેશે ના કે ઘરે થી નાસ્તો લઈ જાવ મે એમ હા કોક વખત તો લેવાય બાર નુ રોજ ના ચાલે એમ શરીર બગડે તબિયત સાચવું હોય તો ઘરનું જ ખવાય
હા માસી અમુક ની આદત પણ એવી હોય ને કે બધા જે લારીઓ હોય બધા હોય એ બધા પાથે કરીને એ સોલ ની આગળ જ ઉભું રાખે તેને કસે કમ કરવું જોઈએ સાહેબ બોને કે એમને
હા એ તો નાખેવી પડે પણ શું કરે એ લોકોને રોજી રોટી હોય તો શું કરે પછી એ લોકો ને આપવી પડે ને રોજીરોટી કમાવવા માટે પ તો આપડણે સમજવું પડે કે ના લેવાય ચલો એ તો બચારો ઊભા હોય એમ
અને આજે આપડે ફાસ્ટ ફૂડને બધા દર રરોજ ખાતા હોય એના વિશે શું કેવું હોય
તો બિલકુલ જ ના ખાવાય દરરોજ તો સમજે તમારા પર પૈસા ના આપવા જોઈએ પૈસા હોય તો ખાાય ને છોકરાઓ
અમુક ની આદત એવી હોય અમુક ને એવું પણ થતું હોય ને કે હવે બિઝનેસ માં કે નામ જોડાયેલા હોય મોટા પણ હવે એમને બહાર ને બાર હ ટ્રક વાની બધા હોય તોમને બાર ને બાર જ નતા હોય તો હવે એમને અમુકને એવું હોય કે જાતે ખાવાનું પણ બનાવવા નથી આવડતું તો પછી બધા અમને બારે જ ખાવું પડતું હોય બીજું એને કને ઓપ્શન પણ નથી હોતું તો એમના માટે તો એ બધું વિચારવું જોઈએ ને
હા તો એ વિચારવું પડે વિચાર શું કરે તો પછી હમ્મ
એ બધું વિચારતા જ નથી કે એમને પછી એવા ઓપ્શન હોય છે કે અમુક એને બધ ઘરના જેવું જ ખાવાનું હોય એ બધું મળતું હોય છે કેનામાં ભાખરી ને શાક ને રોટલા ને એ બધું મળતું હોય તો એ બધાને એને એમ ખાવું જોઈએ તો અમુક લોકો ને એવી આદત હોય કે પછી બહાર જાય તો ધાબેલીને સમોસા ને એ બધું ફાસ્ટ ફૂડ જેવું બધું ખાતા હોય
હા પિઝા બીઝા ખતા હોય ને બધાય હા એ ના સારું પણ ભાખરી એ સારું એ ખવાય એ લોકોને તેજ ભાવતુ હોયને પેટ પણ ભરાય એ લોકોનું પીઝા ને ખાય તો એ તબિયત કેટલી બગડે
પાછું અત્યારે હમ્મ નાના બાળકો ને પણ નિજા ની બધું વધાર થઇ ગયું હોય ત્યારે ભાઈને એટલું બધું પ્રમાણમા હતું નહી જે બધું હતું જ નહી ધું આવ્યું હોય ને ત્યારે લોકોને એમ જ થાય કે ઈજાજ ખાઈએ ને એ બધું કરીએ તો એમ કરવું જોઈએ
ના કરવું જોઈએ ધરનો જ નાસ્તો અપાય બાર નૂ તો બિલકુલ છોકરાઓને તો અપાય જ નહી છ નાના છોકરાઓને મોટા ને તો બિલકુલ ના અપાય
અને અત્યારે લોકો આ બધું બાંધું બધું વધારે ખાતા હોય વસ્તુ ખરાબ પણ હોય છે અને એમની એને ઉમર માં પણ ફરક આવી ગયુ છે એના વિશેે શું કેવું હોય કે બધાની ઉંમર ઓછી થતી જાય છે
હા તે બિલકુલ સાચું કીધું
તો એનામાં એવું પણ થતું હોય ને કે હ બારનું ખાતા હોય એટલે પછી શું થાય કે અંદર ના જે આપડા જે શરીર ના અંદરના જે ભાગો છે એ બધા થોડા વિક થતા જાય એના કારણે પછી એની જે રોગ પ્રતિકારક શક્તિ શકિત એ એન ઓછી થતી જાય એના કારણે પછી હ લાંબ ગાળે એમને કાક ને કાક હૃદયની તકલીફ ને બીજ કોઈ ફેફસા ની તકલીફ એ બધી થતી હોય છે તો આ બધું પણ એમને વિચારવાની જરૂર છે અને લાંબા ગાળેય એવું નથી કે ના કરાય ઓમ સારું પણ છે એના વિશે શું કેવું ફાસ્ટ ફૂડ ને સારું છે એના વિશે શું કેવા માંગો છો અમુક એમ પણ માન ફાસ્ટ ફૂડ ખાવાનું સારું હોય એવું તમે એના વિશે શું માનો છો સારું છે કે નથી
નથી હું તો નથી માનતી કે ના સારું નથી જ બિલકુલ જ ઘરનું જ સારું હોય ભોજન તો
મારા ખ્યાલ થી સારું છે ખરું નથી કારણ કે જો આપડે એમ વિચારીએ કે આપણે ક્યાંક આપણે રહેલા હોઈએ બારે ઘરથી દૂર અને બીજું કોઈ ઓપ્શન ના હોય તો પછી આપડે ફાસ્ટ ફૂડ પણ ખાવું જોઈએ તો આના માટે તો જ સારું પણ છે ને કારણ કે આપડે ક્યા ગયા હોય તો બીજું કોઈ ઓપ્શન ના હોય
આજે રોજ ખાતા હોય ને અઠવાડિયે બે દિવસ એમ એ લોકો માટે બિલકુલ નહી એમ કે આપડે કોક દિવસ બહાર ગયા ફરવા તો ખાવું જ પડે ને એ છૂટકો જ નથી એના વગર તો
હ એટલે એના ફાયદા એ છે ને અમુક તો એવું માનતા હોય કે નથી જ ફાયદા નથી ફાયદા એવું નથી ફાયદા તો છે પણ સારી રીતે ઉપયોગ કરેલું હોય કે આપડે કોક જ તકલીફ પણ ખાતા હોય કે ભાઈ મહિનામાં એક બે વખત ખાતા હોય તો સારું કેવાય અને તમે શું હાથે મનાવો છો કે ઘરે કાઈ બનાવો છો ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓ કે જે વધારે આમ મજા આવે ઘરમાં કે બાર ના બનાવી જો એમ ઘરે જ બનાવીએ તો આપડે સારું એમ
હા તો એવુ બનાયને સમોસા દાબેલી ને બધું એ બધું બનાવી દઈએ ઘરે જ વધુ પડતું તેલવાળુ પણ અમે નથી બનાવતા એ પણ સારું નઈ ને તળેલી વસ્તુ ઘરમાં પણ સારું ના એટલે
હા એજ ને પછી આપડણે હેનેબધું જ આપડે બારે ખાઈએ તો એના કરતાં જો એને એ વસ્તુ ઘરે બનાવીએ તો આપણને શરીર ને પણ તકલીફ નથી પડતી ઘરેમ બની જતું હોય તો પછી આપડે બારે ખાવાની ઈચ્છા પણ ના થાય
હા તે સાચું
અને બહારનું જે બધું ફાસ્ટ ફૂડને બધું છે તો અમુક શું કરતા હોય કે અમુક ટાઈમ હુધી મને પડેલુ હોય વસ્તુ જૂની કે આજની વસ્તુ કાલ વાપરે ને એવું પણ કરતા હોય એવું થતું હોય છે ને
હા થાય
હ
તો થોડું ઘણું વધ્યું હોય તો પછી બીજ દિવસે થોડું ખવાય એમ કે કાલનું ભેગું પણ ના રાંધી હકાય એમ
પણ એવું એને આ લારીઓને બધું કરતા હોય કે આજની વસ્તુ કાલ હોય કાલની પરમ દિવસ વેચાય નઈ હવે ધારો કે ચોમાસા ની ઋતુ હોય ચોમાસા માં કોઈ આવે નઈ વસ બગડી પણ જતી હોય ફૂગ પણ વળતી હોય એવું પણ થતું હોય છે તો એને એ તો બધુ ના કરવું જોઈય ને એ બધી વસ્તુ ના પણ વાપરવી જોવે
હા બિચાર ગ્રાહકને તો ખબર હોતી નથી કે હા
ગ્રાહક ને ખબર હોતી નથી કે આ જૂનું મને આપે છે એ તો લારી વાળા ને જ ખબર હોય કે હા તો મારા માટે સારું એ મા તો વેચાઈ જશે ને પૈસા ઊભા થશે તો એ લોકો જોતા નથી કે આ લોકોનુ શરીર બગડે એમ ક્યારેક પણ બગડી પણ જાય છે સામે વાળા ના
એ ચોમાસામાં પણ વિચારવું જોઈએ ને બધું કે આવું બધું હોય જોઈને ખાવું જોઈ તાજું છે કે નથી એમ બરાબર ના‌ હોય ના લેવું જોઈએ આ બધું એને વિચારવાની જરૂર હે પણ ગ્રાહકો એમને પણ થોડું એ બધું જોવે તો સારું કહેવાય કારણ કે અત્યારેને ફૂડ પોઈઝન ને બધું ચોમાસા માં ને એવી ઋતુ માં વધારે થતું હોય. એ ફૂગ ને બધું વળે તો પછી પેટને બધું ખરાબ થવાનું એટલે આ બધું પણ એમ જવાની જરૂર છે છેલ્લેન તમાર શું કહેવું છે શોર્ટમાં એ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ ફાસ્ટ ફૂડ ને બધું ઘરનું સારું?
ના ખાવું જોઈએ હું તો કઉ મહિનામાં એક વખત ખા ખવાય પણ અઠવાડિયે કે બે દિવસે એ તો ખવાય જ નહી આમ તો ઘરનું જ સારું હુ તો કઉ
ઓકે ચલો બાય.
હા હા